હલો હું કરેલા? હલો.
હેલો.
હા હું કલે?
બસ કઈ નહી ઓફિસ તો કામ કર, તું શું કરે?
હમ?
કઈ નહી ઓફિસ પર કામ કરતો તો શું કરે બોલ?
કયાં છે સુરતમાં કે નવસારીમાં?
અત્યારે તો અમદાવાદ.
અમદાવાદ હું કરે?
અરે તે વિઝિટ માટે ગયેલો હતો. એક્સીબીસન હતું એટલે.
પણ કાલે કાલે તો તું પલસાણા માં હતું ને?
ચાલેયા કરે ચાલ્યા કરે બીજું શું કરે કામ છે. ઓર્ડર આવે ત્યાં ભાગવું પડે એ ઇન્સ્ટોલેશન કરવાનું હતું ફાઉન્ટેન એટલે
તમે કેવી રીતે ગયો.
એજ કાર માંગે બીલ શું કરે
હા ત્યાં જ તો હેરી પણ‌ રહે.
હા
ત્યાં હેરી પણ રહે
હા એ તો છે શું કરીએ
એનો નંબર છે તારી પાહે
એનો નંબર ન હોય ઇન્સ્ટાગ્રામ પર છે કેમ કે એતો ભાઈ સાહેબ બો વિડીયો બહુ રીલ્સને વિડીયો બહુ અપલો અપલોડ કયા કર ઇન્સ્ટાગ્રામ પર મેંને જોયું વચ્ચે એનો નંબર હતો પડે નંબર લગભગ સ્વિચોફ છે ખબર નહીં
તનેની બીજું નંબર છે મેં તને મોકલું
હમ્મ
ટ્વેલ્થ પાસ થઇ ગયો ભાઈ
કોણ
હેરી
હા હા અત્યારે તો ધ્યાન ની તે ખબર ટે અમનો હતો પુંડ
કોણ
અમન, મારી ક્લાસમાં હા જે એ દિવસ આખા વરસમાં ખાલી ચાર દિવસ કોલેજ સ્કૂલ આવતો.
હા-હા-હા-હા-હા-હા-હા
કા કાદી સાથે ફરતો ને બધું
હા-હા-હા
એ અત્યારે જ એને પાસ થયો
પેલા સાચે
હા એની કેટી સોલ્વ પણ નઈ થશે સાવ કેટી સુ આપણે એની પેલા ચાર એક્ઝામમાં નાપાસ થયો, પછી ત્રણ માં થયો, પછી બે માં થયો. પછી અત્યારે નીકળી ગયો પણ એને તો કોલેજ ચાલુ કરી દીધી હતી
એટલે સ્કૂલમાં પાસ ન થયો, કોલેજ કેવી રીતે?
અરે એ યૂપી ઉત્તરાખંડ કે નહી
હા
અત્યારે એનુ સેકેન્ડ યર ચાલતું હશે, હા હોટેલમાં કરતા છે
તે સારી વાત છે.
હમ્મ
બીજું બધું સારું તો ક્યારે આપણેે મળીએ.
તો પછી તારું કેવું ચાલે કોલેજ મજા મજા આવતી
કઈ મજા નહી આવતી ભાઈ તમે લોકોને બવ હ એ લક્કી છે તમે કે તમારો અગરવાલમાં છે.
હા ગરમાં છે કઈ બધાની એટલા ત્રાસ છે ને ઉપરથી એટલા ફંચ ભણવાનું એટલું બધુ ની થાય ફંક્શન એટલા બધા થાય ને મે પેલામા ક તો પછી ગાડામા લઈ લીધેલું
હા
હમ
અને એ કાદીર ને અ ખબર તને કાદીર
કાદીર તો આપડે અહી અગ્રવાલમા જ છે, ને એને મીહીર કહીને તો ત્યા આપડો કેનેડા
હે મિહીર કેનેડા?
હમ કાલે જ મારી રાત્રે એક બે ત્રણ કલાક વાત થઈ
હા.
એ કઈ ફાર્મસી માટે ગયો છે, કોલે કરતા બારના દેશમા કોલેજ નું આ સારું છે.
હા હા.
તા કેવુ જાવાનુ ની હોય ખાલી અટેન્ડે આપડે આપડે શું કે અસાઈનમેન્ટ આપી દેવાનુ એટલે તુ પાસ
હા
ઉપરથી એ તા બે બે જોબ કરતો છે.
કઈન દેશમા ગયો?
હા કેનેડા.
અચ્છા
હમ
સારું છે
તા તો કેવુ એ લોકોને કોલેજમા ને એમા જ હોય ને એમા લોકો જોબ બી આપી દેય ને એજ્યુકેશન બી ચાલે આપડે તો અહીઆ જોબ શું કહીએ ભણાવી બાત ની મળે
હમ એને પાપા એના પાપા તો પોલીસ વાળા હતા ને?
હા યાર ઈન આપડે રેલવેમા છે, ને અત્યારે અત્યારે તોમની બી ઊંચી પોસ્ટ થઈ ગઈ
હા.
એ નેક્સ્ટ વર્ષે આવવાનો છે.
હું કરે હું કરવા માટે
એનું બેન નુ લગન ને
અચ્છા,
કાલે કેતો તો છોકરી જોતો જ છે. છોકરો થઈ જાય તો મ એ તો એની બેન તો નાની મેં કીધું પેલા તુ તો લગ્ન કર. ક તો ખબર ને આનુ ગુ જાતિ માં છોકડી નું લગ્ન એ લોકોમા
હા બેનમા પેલા થવી જોઈએ ને એટલે એટલે બેન ઘરી બેસીલી બેસલી હોય અને પોયરા લગ્ન કરે તે સારું ની મળે ને
પણ એ અઢાર વર્ષની એનો ભાઈ બાવીસ તવીસ વર્ષ
હા હા હા હા તે ચાલે કેમકે એ મરાઠી અને ગુજરાતીમા બે એ કાહો હું કેવાય કલ્ચર કલ્ચર છે.
હા હા આ લોકો મા ચાલે કે મે પુછ્યું કે તું શું કરવાનો લગ્ન? એમ કે મેં તો ગોરી હાથે લગન કરી દેવાનો છુ.
હા.
એમ કે પીઆર મલી જાય પછી ઝંજટ ની. કેમ કે તા કોલેજ નુ ફીસ બહુ વધારે કાલે જ મને કેતો તો કે હવે તો ભણી ભણીને કંટાલી ગેલો છું આ સાઈડ પર મૂકી દે કેમ કે તા કે નેવું લાખ જેટલા એટલે તો એને બે વર્ષ ના ભર્યા.
હારું.
તમે કેઈ તેમ જોયે નહીં તો પછી તાના બેન બે ઓપ્શન છે, તા કોઈ હારે લગ્ન કરી દેતો એને પિયાર મરી જાય પાછી બેતાઈ ને કઈ વીસ ડોલર મળતા છે. બે જોબ કરે ને
હા.
પી આર આવી જાય પછી તેન સેલેરી બી સારી થઈ જાય.
અને એ ફાર્મસી કરીને તે હુ કરે તે.
એ તો ફાર્મસી કરીને છે ને એ લગભગ છે ને એ અહિયાં મેડિકલ ખોલ ખોલવા નાજ પપ્પા ન તો એવું નહી અ ઇન્ડિયામાં.
અચ્છા.
એટલે એને પપ્પા ન એવું છે કે એ મેડિકલ ખોલા અમે અમે એક વાર ત્યાં ગયો છે અમે તો કેમ કે વચ્ચે પૂછેલું કે ઇન્ડિયા આવવાનો કે નહી. એમ કે નહી રે ત્યાં મજા ની આવે એટલે એમથી લાગે લગભગ એ ત્યાં જ કઈ ખોલી દેશે ત્યાં લગભગ કેમ કે એક વાર કોઈ એક વાર બહાર જાય ને પછી પાછા નહી આવે.
હા. કેમ કે આટલોમ પૈસા મૂકીને કોઈ પાછળ છોડી નહી આવે
નહી પણ ડિગ્રી અહીંયા ઈન્ડિયામાં કેવુ અમે ડિગ્રી માં કેવ તને આપ ફાર્મસી ની ડિગ્રી લી તો છ પાંચ છ વર્ષ થઇ જાય તા કેવુ ડિગ્રી લે એની સાથે સાથે કેવું તને તું કામ કરી શક કે અહીં ઇન્ડિયામાં કેવું અમે તને તું અત્યારે ભણતો છે ત કમ્પલસરી કઈ પાંત્રીસ ટકા છે ને અટેન્ડન્સ
કે એ અત્યારે પૂરી પડે ની પૂરી પડે તો પછી માર્ક ની આવે ને તા બ બારમાં કેવુ છે તારા ખાલી અસાઇમેન્ટ આપી દે ને તો બી તું પાસ થઈ જાય મેં કે નીર શું કરે એ કોલેજ ની જાય એ બે જોબ કરે. એકમાં કઈ એને પંદર ડોલર મળે બીજામાં કઈ પાંચ કે સાત મલે. લે ખાલી એક્ઝામ પર જાય ને એસાઈ મેન્ટ ખાલી એસાઈમેન્ટ આપી દે એક્ઝામ પેપર લખવા બી ન જવું પડે ને.
હા.
કે ત્યાં તો સેવાન્ટીફાઈવે પર્સન્ટ કેવું અટેન આપડે અસાઇમેન્ટ આપી દે ને
તો તું પાસ થઈ જાય. મેં ઉપરથી તારા વર્ષ બો ઓછા ને.
પણ ત્યાં મજા ખુબ આવે પેલા
ના કા મજા આવે યાર. ત્યા બાજુમાં કોણ રેતું તને એ બી ની ખબર હોય.
હા. અલા તને આ કોયડું ખબર છે કે તે ગુજરાતી મીડિયમમાં હતો એનો પાપા પાડી શું વાંધો હતો એટલે આ નવસારીમાં જે જેલ છે ને. ત્યાં ત્યાં એનું પાપા ડી એસ પી હતું તને ખબર છે.
ના ની ખબર શું નામ હતે.
અ આ પોયરો નું નામ આર્યન પટેલ હતો.
આ ત્યાંજ છે.
હા
યાદ છે યાદ છે મ
હા તું આ તે બા મને જયારે મે ટેન્થમાં હતો ને તે તે મને કીધું કે હું જીપીએસસી જીપીએસસી તને ખબર ગવર્મેન્ટ હા હા હા હા તે તે મેને કીધું કે હું જીપીએસસી ન પ્રિપેરેશન કરું છું અને મારા પાપા ન ટ્રાન્સફર થઈ ગયો છે સુરતમાં અને મે મેં એક દો વર્ષમાં તો બની જાઉં કેકે મારા પપ્પા ને ખબર કે આ કેવી રીતે કક કરવાની અને એની પોહોચ છે તો મેં તો ક્રેક કરી કરી શકું એક અટેમ્પમાં
કઈ રી કે લગભગ સ્મા ફોલોમાં છે પણ એને કઈ કુ ક્રેક નથી કરી કઈ
હા પણ તે અ મે તને જયારે મેટે પાસ કર હતું ત્યારે મે તને મેસેજ કર્યો હતો તને ખબર કે મને પણ યુપી કરવાનું છે તો મને કીધેલું હતું કે હા ત્યારે એક પ છાણ વાલો છે.
સાયન્સ લ યુપીએસ.
અલા તે ત્યારે ત્યારેત્યારે જ નહી ત્યારે મારો વિ જાર તો ને
હા હા.
હા તો તું મને કીધેલું કે હા તારો એક આ ફ્રેન્ડ છે તે પણ યુ પી એસ સી નો
હા હા.
હા તો તું એ આર્યન પટેલ નું વાત કરતો હતો.
નહી એ તો મારે કઝિન હતો
અચ્છા મને લાગે કે તું આરિંદ પટેલ નું વાત કરે છે.
ના ના હરન પટેલ મા કઝિન હત ને તેનું હતું
હા નિકિતા મે બહ યાદ આવે છે
એ ન તો અત્યારે લગ્ન થઈ ગયો ને
હા તેજ તો પ્રોબ્લેમ છે.
કેમ તને લગન કરવાના છે કશે
હા એ એનો બૈરો યાર કેેવી રી કેવું અજીબ છે.
એ એના લવ મેરેજ હતો કે
હા આઠ નવ વર્ષ હતા કઈ લોવ
આઠ નવ વર્ષ!
જેમ તું અત્યારે એમને ટ્યુશનમાં ભણતો ને ત્યારે સર ભણતા ચાલતું હતું તો ઘરે ઘરવાળા માનતા નહ હતા માનતા નહ હતા માનતા ન હતા પછી એક દિવસ ભાગીને લગન કર્યું ખતમ ઘર વાળા માની બી ગયા છે. કારન કે છોકરો સારા કમાવે છે પૈસા છે તોછ કોણ નહી માને
એના કાર શું છે?
એ ગુજરાતી ને એ જે છે તે શું કે ક્રિશ્ચયન કે હા પારસિક ક્રિશ્ચન છે
ક્રિશચયન છે કે બીજું કેવાય ને આ જે ટા હતા શું કેવાય પારસી
હા.
બીજુ તો વાંધોની છે એલા
તમેતો
હેલો.